હેલો બસ મજામાં તમે
અમે પણ મજામાં.
શું ચાલતું છે બાકી
બસ હવે ફ્રી થયા.
હમ તો તમે ક તમે મતલબ ઓનલાઈન શોપિંગ કરો કે ઓફલાઈન શોપિંગ કરો.
હા ઓનલાઈન પણ શોપિંગ કરું. ક્યારેક ને ઓફલાઈન માટે તો જ કરવાની જ હોય છે. ક્યારેક બઉ બિઝી હોય એ ટલે ઓનલાઇન શોપિંગ કરી લઈએ.
તો મને જરા બતાવશો કે ઓનલાઈનવાની ઓફલાઈન શોપિંગમાં કઈ ફાયદા છે કે નુકસાન છે પછી આપડે
જોવા જઈએ તો ફાયદો છે અ ઓનલાઈન શોપિંગમાં ઓનલાઈન શોપિંગના ઘણા ફાયદા છે એમ જોવા જઈએ તો કે આપડે ઘરે બે ઠા આપડા સમય નો બચત કરીને આપડે આપડે જે વસ્તુ ખરીદી કરવી હોય એ આપડે ખરીદી શકીએ છે. આપડે આપડી પસંદગીનું હા
ઓનલાઈન શોપિંગનો
ને જ્યારે ઓફલાઈન શોપિંગમાં એના પણ ફાયદા ઘણા છે અને એક એમાં નકસાન એ છે કે આપડે ત્યાં સમય આપવો પડે છે આપડો
હમ એ તમને તો હાચુ જ કીધું કેમ કે જો ઓનલાઈન શોપિંગ આપ પણેે મતલબ કસે ભી હોય આપ આપણે ઘરે રહો યા બહાર હોય આપણે અગર વસ્તુ મંગાવવાની હોય તો આપડે એને ઓર્ડર કરી દેશું. આ અને જયારે આપડે ઘરે આવ મતલબ અગર એ જર એક દિવસમાં આવતી હોય તો આપડે બરોબર પોહોંચી જાવ ઘરે. નહી તો પછી, ઘરે કો કોઈને કહી દેશું કે ભાઈ મારો ઓર્ડર છે આ લઈ લેજે પણ ઓફલાઈન શોપિંગ નો આપણે પોતે જ જવું પડે. તો બધું જોવું પડે કે ભ શું છે, શું નથી અને એ લઈને પછી રિટર્ન આવું પડશે આપડે એમાં આપડું ટાઈમ બી ખોટું થાય અને મતલબ અગર દિવસ મતલબ કુળ દિવસ જ જતું રે એમાં
હા એ વસ્તુ તો બરોબર છે. પણ ઓફલાઈન શોપ પિંગ ના ઘણા બધા ફાયદા છે એમ જોઈએ તો. કે આપડે જાતે જઈને આપડી પસ સંદગીનું આપણે ક્વોલિટી ચેક કરીને આપણે વસ્તુ લઈ શકીએ છીએ. એમાં કલર કલર કે ભાવતાલમાં પણ આપડણે જોઈ શકીએ કે આપણે જે ગમે એ આપણે લઈ શકીએ છીએ. એસ્ટ્રા કલર પણ જોઈ શકીએ છીએ. અને પ્લસ કે આપણે ત્યાં પહેરીને ટ્રાય કરીને પણ જોઈ શકીએ છીએ. એટલે આપડી પસંદગીનું આપણને કેવું સુટ કરે છે, એ બધો ખ્યાલ આપણને આવી જાય એમ
હા તો તમને સાચું કીધું અને ઓ ઓફલાઈન શોપિંગ માજો આપણે અગર પસંદની આવતો હોય તો આપણે મતલબ બીજુ કોઈ ટ્રાય કરી શકો બરોબર. અને ઓનલાઈન શોપિંગ નો પછી ઓર્ડર આવેલો જ હોય તો એને રિટર્ન હજુ પછી રિટન કરવા માટે પ્રોસેસ હોય આમ તેમ તે તુ ઓન ઓફલાઈન શોપ પિંગબી હા મતલબ આપડી હારીજ છે પછી
હા ઓફલાઈન શોપિંગ બરોબર છે. અને ઓનલાઈન શોપિંગમાં ઘણી વાર એવું થાય કે આપણને જે વસ્તુ જોઈતી હોય એના કરતા કઈ બીજું આવી જાય છે. ક્યારેક આપણ આપડી જોડે ફ્રોડ પણ થઈ જાય જે વસ્તુ મંગાવી હોય એ ના આવે અને બીજું કઈ આવી જાય છે. અથવા તો કઈ ડિફેક્ટ વાળું આવી જાય. એના હિ હિસાબે આપણું થોડુંક મૂળ પણ ખરાબ થઈ જાય. અને ક્વોલિટી તો ક્યારેક સારી હોય. અને ક્યારેક ક્વોલિટી તો એકદમ ખરાબ આવી જાય. એટલે ઓનલાઈન શોપિંગમાં એ થોડોક અ આપણને ચિંતા જેવું રહી
હમ્મ આ તો તમને હાચુંજ કી અને ઓનલાઈન શોપિંગનો જો તમે કોઈ કોઈ વાર ના આપડે ઓ મતલબ જયારે આપડે ઇમરજન્સી હોયને ત્યારે આ ઓર્ડર કરી શકો એમાં આપણે ફાયદો છે. પણ જો તમે અગર કોઈ ફક્શન ફશન શનમાં જતા હોય અને આપડે મતલબ એ વસ્તુ તરત જ જોઈતી હોય ને તો એ આવી તો જાય પણ આપડે પસંદ નહી પડે તે પછી એ વસ્તુ આપડું મૂડ ઓફ થઈ જાય એ ફક્શન બી પછી આપડે બરાબર કરી શકો
હા એ વાત તો તમે સાચી કરી ઘણી વાર એવું બને છે પ્રોડક્ટ્સમાં ચેન્જ થઈ જાય જે કલર આપણને ઓનલાઈન દેખાતો હોય એવો કલર હોતો પણ નથી ને આવે ત્યારે આપણને ખબર પડતી હોય છે એના હિસાબે આપડે થોડુંક એવું લાગે અને બાકી ઓફલાઈન ઓફલાઈન શોપિંગમાં પણ છે કે આપડણે જઈએ લઈએ પહેરીને જોઈ ત્યારે આપણને અ ગમે ત્યારે આપડણે લઈ કી અને ભાવતાલ માં પણ આપ આપડે ઓછું વધારે કરાવી શકીએ છીએ
હા એ તો છે જ નહી પણ ઓફલાઈન શોપિંગ નો એટલો છે કે ભાઈ આપડ મતલબ જ આપડા જો આપડો જો લોકેશન તે ત્યાથી અગર દૂર હશે તો આપડું પૂરો દિવસ જ જાય અને ઓનલાઈન શોપિંગ નો એ આપ આપણે ઘરે બેસીને જ ઓર્ડર કરી શકોું.
હા એ પણ છે એને આવવામાં ટાઈમ લાગશે પછી આપડે જો ગમશે નહી તો રિટર્ન કરવામાં પણ પ્રોસેસ છે
તો એ જ નહી એટલે એ. ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ આ બેહો મતલબ આપડણે જેટલી સારી છે એટલે મતલબ નુકસાનદાયક પણ છે એવું મતલબ લાગતું છે મને
મળે છે પણ સુવિધા થકી ક્યારેક આપણને નુકસાન પણ મળી શકે
એજ નહી મતલબ જયારે આપણેે જરૂરત હો હોય તો ઓનલાઈન શોપિંગમાં એ વસ્તુ નહી મળે અને જ જરૂરત ની હોતી હોય. તો ત્યારે તરત જ મળી જાય
મારું તો માનવું એવું છે કે ઓનલાઈન શોપિંગમાં જો ઇલે વસ્ત ઓછામાં ઓછી મગાવી જોઈએ કેમ કેછ કી જો આપડે આવે અને પછી આપડે ચેક કર્યા પછી જ એને આપણને ખબર પડે અને એમાં પણ જો રિટર્ન ના એ પછી વસ્ તો આપડે ઘરે જ રાખવા પડે.
અરે, તો અને કોઈ તમે ઇલેક્ટ્રિક વસ્તુ કેતો છો? કોઈ કોઈ વાર તો ઇલેક્ટ્રિક વસ્તુ. શિપિંગમાં યા પછી. ડિલીવર થતા ટાઈમે, મતલબ ટૂટેલી ભી નીકળે, કોઈ કોઈ વાર તો.
હમ્મ ડેમેજ પીસ પણ આવતા રહે, કોઈ વાર તો.
હા, એટલે ઓનલાઈન શોપિંગમાં બધી તકલીફો થતી હોય છે. જયારે. અમુક વાર ફાયદો પણ છે, એનો કે આપણે અ ત્યાં જવા માટેની આપણેે ભાડાના પૈસા પણ નથી આપડા, બગડતા. અને પ્લસ આપડો સમય પણ બચે છે.
હમ્મ અને મતલબ આપડે ઓફલાઈન શોપિંગ. એમાં જોજો. કઈ ડેમેજ હશે, પ્રોડક્ટમાં એ આપડણે ચેન્જ કરી શકો, પણ ઓનલાઈન શોપિંગમાં એ રિટર્ન ન પછી હજુ એ પ્રોસેસ કરું. પડે એ બે દિવસમાં. આવશે એને જ લઈ જશે, એમાં આપડે હજુ આપડે એમાં પરેશાન થઈ જાવ.
ઓનલાઈન શોપિંગમાં આપણે જોઈએ, કે ગ્રોસરીની વસ્તુ હોય કેવી કોઈ વસ્તુ, આપણે જયારે અર્જન્ટલી મંગાવવાની હોય, તો બ્લેન્કેટમાં કે એવી રીતે આપણે ફાસ્ટ ડિલેવરી થઈ જાય, એવી રીતે આપણે મંગાવી શકીએ છેએ કે? જે આપને ફાયદો પણ થાય કે આપડે. તો ફાસ્ટ ડિલવરીમાં આપણે જે વસ્તુ જોઈએ, તે મંગાવી શકીએ છીએ.
એવું લાગતું. છે કે ગ્રોસરી થઈ ગઈ, પછી આ તમારા એ જો ચહેરા પર લગાડવાના. ફેસ વોશ પછી બીજા કઈ પણ આવે, ટ્યુબ પછી પિમ્પલ્સ વાળું એ એ તરત જ મળી જાય છે, ઓનલાઈન શોપિંગ. હા, બરાબર. એ મતલબ આપડે કશે જવાનું કામ નથી, એ ઓર્ડર કરી તો એ બરાબર આવી જાય.
હા, એટલે એક રીતે આપણને ફાયદો છે. આપણે ઝડપથી, આપણે જો ક્યારેક અચાનક મહેમાન આવી ગયા હોય ને આપણે ઘરથી બહાર ના જ જવાતું હોય કે આપણે નીકળી શકીએ એમ ના હોય ત્યારે આપણે ડાયરેક્ટ ફાસ્ટ એ. ઓનલાઈન શોપિંગ કરીને પણ આપણે કામ ચલાવી શકીએ છીએ ત્યારે.
જ આપડે અગર કોઈ ફંક્શન માં ગેલા હોય, યા કોના મેરેજમાં ગે હોય અને આપણા પાસે એ વસ્તુ નહીં હોય, તો આપડે. ઓનલાઇન શોપિંગ. કરીને મંગાવી શકો. પણ ત્યારે આપડે. કેમ કે આપડે કોઈ ખબર નહીં હોય, આપડે બીજા લોકેશન પર ગેલા હોય. એ સિટી માં આપડે પહેલી વાર જ. જતા હોય બરાબર ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરી શકું, પણ જયારે આપડે બધું ખબર હોયને આપણે ત્યારે ઓનલાઈન શોપિંગ કરતો અને જ લેટ આવતો હોય તો પછી એ એ મૂડ ઓફ થઈ જાય.
હા ખરી વાત કરી તમે. અત્યારના યુગમાં જે ઓનલાઈન શોપિંગ છે એ પણ જરૂરી છે. અને ઓફલાઈન શોપિંગ પણ જરૂરી છે, કે બાળકોને ક્યારેક કઈ વસ્તુ ગમતી હોય તો આપડે દુકાનમાં જોડે લઈ જઈને ખરીદી કરીએ તો એ વધારે ખુશ થાય કે, ઓનલાઈનમાં તો એ આવતા વાર લાગશે બાળકોને એક્સાઇટેડમેન્ટ જ પૂરી થઈ જાય આવ આવતા આવતા તો.
હા આ તમને હાચું કીધું કેમ કે બાળકો મતલબ બહુ આપડે ને પરેશાન બી બહ કરી નાખી. મારું વસ્તુ ક્યારે આવશે, આવી કેમ નહી, આ આવી તો એને સૌથી પહેલા એને પસંદ આવી જોઈ અગર પસંદ નહી આવી તો હજુ અડાવે કે મારે આજ જોઈતી હતી. તમે આ બીજી લાઈન મૂકી એમ તેમ પછી એ બો એ પરેશાન કરે હજુ.
હા એટલે જ ને! ઓનલાઈન શોપિંગ શોપિંગ અમુક વખતે આપને ફાયદાકારક પણ બની જાય છે. અને ક્યારેક ઓફલાઈન શોપિંગમાં પણ એવું થઈ શકે.
હમ મતલબ બાળકોને વસ્તુ મગાવવા માટે જે એમને ગમે એ આપડે મતલબ પોતે મતલબ શોપ પર જઈને લઈશું એ હારું રે પછી.
બરોબર છે.
હમ્મ.
બાકી શું ચાલે છે?
બાકી તો કઈ નહિ. હવે જોઈએ બીજી કઈ વસ્તુ લાવી હોય તો, જોઈએ અગર શોપ પર જઈને ને તો પછી, ઓનલાઈનમાં જ મળતી હોય તો ઓનલાઈનમાં જોઈ લેવા.
હું તો એટલું વિચારું કે જો અર્જન્ટમાં હોય ને તો આપણે ઓફલાઈન જ શોપિંગ કરવી પડે. અને જો રાહ જોવાતી હોય તો આપણે પછી ઓનલાઈન વસ્તુ માટે એ કરવા પડે.
હમ આ તો સારું કે કેવાય તમારું કેમ કે આપડે અ મતલબ એ બી હોય અને આપડ આપણાથી અગર શોપ નજદીક હોય ને તો આપણે જઈ શકો છો. પણ દૂર હોય તો આપડે જ કંટાળો પણ આવે અહીથી જશો પછી તા શોપિંગ કરશો, હજુ રિટર્ન આવશો. એમાં માણસને બહુ કંટાળી જાય છે.
હા એ વસ્તુ પણ છે.
તેજ ને અને એજ વસ્તુ આપણે ઓનલાઈન શોપિંગમાં જ હારું મળતી હોય અને જલ્દી આવતી હોય તો આપણે શું કેવાય શ ક જવાથી તા જશો ત્યાંના પેલા જ અહીંયા આવી જશે તો આપણે ઓનલાઈન શોપિંગ કરી લેવાં
ખરી વાત છે.
પછી હજુ શું ચાલતું છે તમારું!
બસ જોવ હું પણ વિચારતી છું થોડુંક વોક માટે જતી આવું. પછી આપડે મળીએ તો.
મળીએ આપડે પછી.
હાં.